હલો.
હલો.
હા શું કરો છો બેન મજામાં.
હા હા મજામાં તમે શું કરો છો.
કઈ ના બસ હા ઘેર બેઠો તો. થાકી ના હતા.
અચ્છા અચ્છા અચ્છા ક્યા ગયા ત.
અરે ફરવા ગયા હતા ને ટ્રીપ ઉપર.
અચ્છા અચ્છા કેવી રહી તમારી ટ્રીપ.
હા ઉદયપુર ગયા તા બાર દિવસ ની ટ્રીપ હતી. આજે પાછા આવ્યા બે વાગે જેવા તો. મજા આય પર થાકી ગ્યા
તમારો અવાજ થોડો ઊંડો આવે છે.
હા બોલો બોલો.
કેવું રહવું એન્જોયમેન્ટ કેવું રહ્યું તમારી ટ્રીપમાં.
એન્જોય તો કરવાનું જ હોય ને હવે ટ્રીપ ઉપર ગયા હોય પછી આપડે. એન્જોય ના કરીએ તો શું મતલબ.
હા એવું તો છે પણ ઘણી વાર એવું થતું હોય કે જેવું પ્લાન કર્યું એવું થાય નહીં તો કંઈ એન્જોયમેન્ટ. માં એટલી મજા ના આવે.
હા એ તો છે કે ભાઈ તમે પ્લાન કરીને ગયા હોય ને તો સારું પડે. પણ આ ટ્રીપમાં અમે કેવું કે કઈ પ્લાન નતું કર્યું કે ક્યાં જઈશું ક્યાં નહી. ત્યાં બધા પછી સ્ટ્રેન્જર ને પૂછી પૂછી ને ગયા ને. તો એ થોડું અમને અગવડતા પડી પણ જો. પ્લાન કરીને ગયા હોત તો અમને થોડી મતલબ બે ત્રણ જગ્યા હજુ વધારે ફરી શકો.
હા એ જ છે કે પ્લાન કરેલું હોય એમાં ઓલરેડી તમે બધું ડિસાાઈડ કરેલું હોય બધા. મતલબ જે જે લોકેશને એ તમારે જવાનું છે તમને ખબર હોય તો. વધારે બેટર રહે કે તમારે શોધવું ના પડે કે હવે શું કરું છું એમાં ટાઈઇમ વેસ્ટ ના થાય.
હા એજ વસ્તુ. કે જીવનમાં કોઈ બી વસ્તુ હોય એમાં પ્લાન કરવું જરૂરી છે. એવું નહી કે એકદમ આપડે વિચાર્યું અને ઉપડી પડ્યા.
હા એવું છે પણ બધી વસ્તુમાં એટલું બધું પ્લાન કરીને એના જિવાય લાઈફ. મુવી થોડી છે કે તમે એક એક સ્ટેપ પ્લાન કરી લો
હા એવી છે પણ કેવું ખ તમે કોઈ બી ઘર બનાવો તો ઘર બનાવવાનો તો પ્લેન જોવુ જ તમારે કે ભાઈ આ રીતે આ રીતે કરીશ પૈસાનું મેનેજમેન્ટ કરીશ આ રીતે મારો ટાઈમ મેનેજ કરીશ ઘર બનાવવામાં આ રીતે હું એન્જિનિયર સાથે તાઇસ કરીશ જેથી હું એને સમજાવી શકું અને એવી એવી મતલબ જે ઈમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને એમાં તમે પ્લાન કરીને ચાલો ને તો તમારે લોંગ ટાઈમમાં ફાયદો જ થતો હોય અને લોંગ ટાઈમમાં નહી ઇવન શોર્ટ ટાઈમમાં બી ફાયદા થતા હોય છે
હા એમ તો એમ કે એ બધી વસ્તુઓમાં તો પ્લાન કરવું જ જોઈએ ભાઈ તમારો કોઈ ગોલ છે કોઈ ફોકસ છે એ બધામાં તો પ્લાન જોઈએ જ કેમ કે એના વગર તો કંઈ મેનેજમેન્ટ થાય જ નહીં પણ અમુક લોકો તો કેવું કે નોર્મલ ડેમાં શું છે કે કોઈ ટ્રીપ છે એને માટે પ્લાન કરવો જોએ છે પણ બહુ પ્લાન કરે એક એક સ્ટેપ પ્લાન કરી દે પછી લાઈફમાં બધું આમ બહુ પ્લાન કરીને રાખે કે ભાઈ આમ છે તેમ છે ફ્રેન્ડશીપ મેનેજમેન્ટમાં પ્લાન કરીને રાખે કે મારે આમ કરવાનું છે તેમ કરવાનું છે એટલું બધું પ્લાનિંગ એ ના કરાય લાઈફમાં થોડું કેજ્યુઅલ રહેવાય એમ
હા એ વાત સાચી કે અમુક જગ્યાએ જ રોજ દિનચર્યા ઉપર જે વસ્તુઓ હોય એ ત એટલું વિચારો ના તો ચાલે પણ અમે જેમ કે પૈસાનું પૈસાનું મેનેજમેન્ટ છે કા તો ટાઈમ મેનેજમેન્ટ છે એના ઉપર તમે પ્લાન કરો બે દિવસમાંકા આખુ કરવાના આ ટાઇમ આટલાઓ મતલબ કે આ ટાઈમ આ કામમાં આટલો આપીશ આ ટાઈમ આ કામમાં આટલો આપીશ તો એ તમે મેનેજ કરીને ચાલો ને તો તમારે છેલ્લે દિવસમાં ટાઈમ વધે મતલબ કોઈક નથી વાત કરો એવી રીતે પણ જો તમે ટાઈમ મેનેજ ના કરો ને તો તમારે મતલબ ખબર બી ના પડે તમારો ટાઈમ ક્યાં ગયો અને ઉપર થી બે કામ બી બાકી રહીયા તમારા
હા એ બધી વસ્તુમાં તો ટાઈમ મેનેજ મેનેજમેન્ટ જોઈએ જ છે પણ હું તો નોર્મલ વસ્તુની વાત કરું છું જસ્ટ લાઈક ફ્રેન્ડશીપ છે અમુક રિલેશનશીપ છે એમાં બધા પ્લાન કરી કરીને ચાલતા હોય કે આના પછીનું સ્ટેપ્ શું કરવાનું આ તે એમાં પ્લાનિંગની કોઈ જરૂર નથી એમ
હા એ છે મ પ્લાનિંગમાં બી કેવું કે અમુક વસ્તુ ઓવર થિકિંગ ને પ્લાનિંગ ગણતા હોય કે કઈકઈ નાનો એવો હાદસો થઈ ગયો તો એ ઓવર થિંક કરવા લાગે કે આવું થશે ના આવું નઈ થાય આવું થશે હા આવું થશે એવું બધું વિચારવા લાગે પછી જાતે ને જાતે પ્રોબ્ પ્રોબ્લેમ ક્રિએટ કરે મનમાં અને જાતે ને જાતે એનું સોલ્યુશન લાવે અને એકચુલીમાં એ મતલબ રિયલ લાાઈફમાં પ્રોબ્લેમ હોતી પણ નથી અને લોકો એ મતલબ ટાઈમ સ્પેન્ડ કરી દેતા હોય ઓવર થિન્કિંગમાં
આ એ વસ્તુ છે બાકી અમુક વસ્તુઓમાં તો કેવું કે બોલો બલીવ ઓન ગોડ્સ પ્લાન કે જે કરે છે એ ઠીક છે યા હણા મતલબ બહુ ટ્રેન્ડમાં છે કે ગો વિથ ધ ફ્લો એવું પણ છે બધું શું કેહેવાય તમારા પ્લાન પ્રમાણે ના ચાલતું હોય ના થતું હોય તો પછી ગો વિથ ધ ફ્લો કે એને થોડી વાર એમને એમ રહેવા દો બધું સારું થઈ જશે લાઈફમાં બધું એવું જરૂરી ના હોય કે તમે જે પ્લેન કર્યું છે એમના એમ જ થાય
હા એ વાત તો છે જ પણ મેં કીધું ને કે ઓવર થિંકિંગ અને પ્લેનિંગ એક બે જુદી વસ્તુ કે પ્લાન કઈ રીતે કરવું એ તમારો ટાઈમ મેનેજ કરવો ડિસન મેકિંગ કરવું કઈ રીતે મતલબ તમે પ્લાનિંગ કરો કે તમારા સસ ના આવે બ એ અને ઓવર થિંકિંગ કેવું એક નાની એવી પ્રોબ્લમ છે એને તમે વધારે મોટી મગજમાં જ ક્રિએટ કરી દેતા હો રિયલ લાાઈફમાં એટલી મોટી હોતી પણ નથી પણ લોકો આ બંને વચ્ચે ડિફરન્સ સમજતા હોતા નથી
હા થાય થાય લોકો સમજતા નથી અને મતલબ ઘણા તો શું કે ઓવર થિંકિંગના કારણે પોતે જ પ્રોબ્લેમ ક્રિએટ કરે ભલે પ્રોબ્લેમ હોય જ નહીં કંઈ વાતમાં પણ તો એમ એમનું થિંકિંગ કરી કરીને પ્રોબ્લમ ક્રિએટ કરી દે
હા એજ અને ઘણા લોકો ન વિચારવાની શક્તિ કેવી હોય કે લાઈફ ઇઝ અનટ્રેડિક્ટેબલ કે ભાઈ જીવનમાં બધું આપણા પ્લાન પ્રમાણે તો થવાનું જ નથી ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે બદલવા બદલાવ સ્વીકારવો પડે તો અમુક લોકો કેવું કે ગોડ્સ પ્લાન તમે કીધું એ કે ભાઈ જે થશે એ જોઈ જશે હું મારા રીધે ચાલીશ ના તો વધારે ચિંતા કરીશ ના વધારે સ્ટ્રેસ લઈશ જે એમ ચાલે છે એમ ચાલ વા દઈસ
હા એમ ઘણા લોકો એમ પણ કરતા હોય પણ એમ બધું ગોડસ પ્લેન ના હોય તમારે બી અમુક વસ્તુને શું કેહેવાય સારી રીતે હેન્ડલ કરવી જોઈએ કે બધું ભગવાન ના કરી દેતા તમને
હા એ તો છે પણ કે હા બોલો બોલો
બધું આમ એવું ના હોય કે ભાઈ ભગવાન કરી દે ઓલું શું કક નસીબમાં હશે થશે તમે એ વસ્તુ માટે મહેનત જ નથી કરતા ભલે તમારા નસીબ ની અંદર વસ્ત છે પણ તમે મહેનત જ નથી કરવા કરતા એની અરજીવ કરવા માટે તો થોડીને થવાનું છે
ના એ તો છે કે એક મહેનત જોઈએ તમે ગોડ પ્લાન કેવું કેયા ગોડ્સ પ્લાન તમે હાર્ડવર્ક કરો પછી એમ કહી દો કે ગોડ્સ પ્લાન તો બરાબર પણ કેમ કે કઈ કશું કરવું નથી ને તમે એમ કહો ગોડ પ્લા તો એ યોગ્ય ના કહેવાય પણ હું કઈ કેવી રીતે કહું છું કે જીવન જે છે ને અનપ્રેડિક્ટ અને તમે એવી રીતે પ્લાન કર્યા વગર જીવો ને તો ઘણા લોકો માટે એન્જોયબલ હોય છે અચાનક મેળવવા મે મળેલી અનુભવ ઘણી વાર સૌથી યાદગાર હોય છે
હા એ છે ને પ્લાન કરેલામાં શું થાય ખબર કે જે તમે પ્લાન કર્યું છે એમ ના થાયને તો તમને બહુ દુઃખ થાય કે ભાઈ મારા કે કીધેલું ના થયું મેં આમ વિચાર્યું તો આમ ના થયું અને અનપ્રિડિક્ટેબલ હોય ને એની અંદર તમને એમ અચાનક જે થવાનું છે એ થઈ જાય તો તમને એમ હેપીનેસ મળે
હા એજ વસ્તુ અને ક્રિએટિવિટી આવે મતલબ જે લાઈફ તમે સ્પોન્ટેનિયસલી જીવો ને એમાં ક્યારેક બિન આયોજિત નિર્ણયો નવા વિચારો અને તકો લાવે આપણા જીવનમાં
હા એ તો છે પણ શું કેવાય આ જેમ એમને એમ જીવતા હોઈએ ને પણ એમાં કોઈકવાર મુશ્કેલી આવી જાય લાઈક અમુક વસ્તુને તમે પ્લાન કરેલું હોય ને તો કોઈ બી મુશ્કેલી આવે ને તો તમે એને હેન્ડલ કરી શકો થોડું ઘણું પ્લાનિંગ હોય ને તો ઘણી વાર એમાં તમે એમ કે અનપ્રિડિક્ટેબલ છે કંઈ નથી કરવું તો એના લીધે અમુક પ્રોબ્લમમાં ફસાઈ જાાવ કે ભાઈ પ્રોબ્લેમ આને ઉભી ર તમારી જોડે કોઈ સોલ્યુશન નથી આ તે
હ એ વસ્તુ છે એને પ્લાન માં કેવું કે તમે પ્લાન બનાવો છો તો તમે પ્રેશરાઈઝ થઇ જાઓ કે ભાઈ એક એક પ્લાન તમે બનાવ એક કામમાં વધારે ટાઈમ જતો રહ્યો અને પછી બીજું કામ તમારે લેવું છે તો તમે પ્રેશરાઈઝ ફીલ કરો કે અરે પેલા ટાઈમમાં મેં વધારે કામ મલ પેલા કામમાં મેં વધારે ટાઈમ બગાડી દીધો અને કેવું કે તમે એ આમ છોટું જીવન જીવતા હો ને તો દરેક વસ્તુમાં વસ્તુનું વધુ આયોજન કરવાથી માનસિક દબાણ વધી શકે છે અને આમ ખુલ્લા વિ બચારોથી જીવતા હોય તો તમારે લેસ પ્રેશર હોય કે ભાઈ કશું ચિંતા નહીં પ્લાન કશું કર્યો નથી આપડે કાલે કરશું એમ
હા એ છે પણ શું કેહેવાય પ્લાન વા પ્લાન વાળું જે જીવન હોય ને એની અંદર અજીવ કરવાના ચાન્સીસ વધારે હોય ને ઓલાની અંદર એમ કે શું કહેવાય તમે એમ પ્લાન કર્યા વગર જીવ હોય તો તમારું જેટલું ટાર્ગેટ હોય એથી ઓછું પણ કામ થાય પ્લાનમાં ચાન્સીસ છે કે તમારું જેટલો ટાર્ગેટ છે એટલો કમ્પ્લીટ થઈ જાય કેમકે ટાઈમ મેનેજમેન્ટ આવી જાય
હા એ તો છે પણ પ્લાનિંગ કરીને જીવીએ ને એમાં કેવું કે અમુક લોકો વધુ વધુ વિચારતા હોય અને નિર્ણય લેવામાં મોડું કરી દેતા હોય છે તો એ અયોગ્ય કહેવાય
હા એ છે મતલબ પ્લાનિંગ હોવું જોઈએ પણ એટલું એ ના હોવું જોઈએ નોર્મલ પ્લાનિંગ હોવું જોઈએ રફલી પ્લાનિંગ કરી શકાય એ કે ભાઈ મારે આ ટાઈમ ના આટલું કરવાનું છે આ તે ઈચ એન્ડ એવરી સ્ટેપ પ્લાન ના કરવાનું હોય
હા એજ નહી અને તમે કેવું કે પ્લાનિ વગર વગર કરો ને તો તમારે મનની શાંતિ તો મળે પણ કેવું કે સમય વધારે બગડે પૈસા નું યોગ્ય સંચાલન ના થાય મહત્વના કામ ભૂલી જવાય અને એવા ઘણા બધા મોટા પ્રશ્નો ઊભા થતા હોય
હા એ થાય
સારું ચલો પછી
હા હા ચલો બાય